હલો
હા કેમ છો
બસ મજામાં અવાજ આવી રહ્યો છે
હા આવી રહ્યો છે
હા હા
હા તો આજે આપણે શિયાળાની શોપિંગ ઉપર વાત કરીએ
હા હા
તો શિયાળો એક એવી ઋતુ છે કે જેમાં આપણને ઘણો આનંદ થઇ છે ઉનાળાની કમ્પેરિઝનમાં બરાબર ને
હા હા
હા શિયાળો જે છે એ ઠંડી માટેનો જે શિયાળાની ઋતુ જે છે એમાં ઠંડીનું પ્રમાણ જે છે વધારે હોય છે અને શિયાળામાં તો ઘણા લોકોની જે છે મનપસંદ ઋતુ પણ માનવામાં આવત તી હોય છે એ
શિયાળામાં એવું છે કે આપણને ગમ્યા જ કરે એમ ભલે ઠંડી લાગે થોડી પણ આપણને બધું એમ કે વાતાવરણ જ એવું લાગે આપને ફુરસદ તાજગી એવું જ વાતાવરણ લાગ્યા કર એટલે આ એક ઋતુ એવી છે કે વરસાદ ઉનાળો ભલે હોય પણ એના કરતા આપણને શિયાળો બહુ જ ગમે છે
શિયાળામાં કેવું કે વાતાવરણ ઠંડુ હોય એટલે આનંદમય બની જતું હોય છે ગરમીની પછીની ઠંડકનો અનુભવ જે છે એ ખૂબ જ સારો એવો લાગતો હોય છે શિયાળાની સવારે સમયે જે છે વહેલી સવારે ત્યારે આપણને ગણો તો ધુમ્મસ જોવા મળતો હોય છે જે જોઈને પણ આપણને ખૂબ જ આનંદ થતો હોય છે
હા હા આપડે જોકે ચોમાસામાં આપડે એમ કહીએે ધરતીમાં લીલી ઓઢણી ને ચાદર વઢી છે એના કમ્પેરિઝનમાં એવું એ બધા લીલા લીલી જે ઘાસ હોય એની ઉપર જે ધુમ્મસ આવે એટલે એમ જ લાગે કે ધરતી માતા એ જાણે હીરા પહેરેલા છે એવા બૂદ બૂદ બુંદ જોવા મળે અને એ દ્રશ્ય નો નજારો તો જો આપણે ખુદ જોઈએ આપડે બોલવા કરતા જે જોઈએ આપણેે આપડી રીતે તો આપણને ખુ ખુબ જ એ આહલાદાયક લાગે છે
હા તમારી વાત એકદમ સાચી છે શિયાળામાં જે છે એ સવાર જે ખૂબ જ આનંદમય હોય છે ત્યારે છે કેવું હોય છે કે દિવસ નાના અને રાતો જે છે એ લાંબી થતી જતી હોય છે ઘણા લોકો જે છે એ ગરમ કપડાં પહેરવાનું શરૂ કરી દેતા હોય છે જેવા કે સ્વેટર છે જાકેટ છે શાલનો આ બધાનો ઉપયોગ જે છે શિયાળા દરમિયાન જે છે એ ખૂબ જ વધતો જતો હોય છે કેમકે ઠંડીનું પ્રમાણ એટલું બધું વધે છે કે જેના કારણે થી બચવા માટે આપણે જે છે સ્વેટર શાલ ને જાકેટને આવી બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે એટલે ઠંડીથી બચવા માટે ગરમ કપડાં જે છે એ વધારે જરૂરી બની જતા હોય છે બરાબરને
હા હા આપડે તો જાકેટને એવી જ વાતો કરીયે છીએ કારણ કે અત્યારે ગરમ ગોદડા આવી ગયા બ્લેન્કેટ જેને કહી શકાય એવા ઠંડા અને ગરમ બ્લેન્કેટ પણ પેલાના જે લોકો છે અ પશુપાલકો છે ખેતી વાળા છે પેલા તો એ લોકો તમે જોયાય નહી હોય જાણે કે એ લોકો ધાબડા ઓઢતા ધાબડા ધુસા એ જે પેલા પશુઓ છે ઘેટા છે એના ઊનમાંથી બનાવેલા હોતા એટલે ઈ બધું વાતાવરણ આપણને એ બહુ જ સારું એમ આપણા માટે શરીર માટે જે ઊંધ છે એ બહુ જ સારું પણ અત્યાર તો કૃત્રિમ રીતે બધું આ બ્લેન્કેટ બને છે એ બધા આપણને થોડા નુકસાન લાગે પણ ઓઢવાની વધારે મજા આવે છે
તમારી વાત એકદમ સાચી છે અને શિયાળામાં શું કે આપણે ગરમ ગરમ ચા કોફીની મજા પણ અલગ આપણને આવતી હોય છે ઠંડીમાં જેમ જેમ ગરમ પીણા જે છે પીએ એમ શરીરને જે ખૂબ જ આનંદ આવતો હોય છે એટલે આપણે ગરમ જે પીણા જે છે એ શરીરને ખુબ જ આરામ આવતા હોય છે એટલે ગરમ વસ્તુઓનું પ્રમાણ જે છે શિયાળા દરમિયાન જે છે એ વધતું જતું હોય છે આ અને ઠંડીમાં જે ખેેશ શિયાળામાં આપણે કેવા કેવા પ્રકારના ખોરાકો આપણે લઈ શકીએ એના વિશે જણાવશું
હા હા શિયાળામાં તો પેલા જ આપણને સવારમાં ઉઠીએ એટલે તાજગી પૂર્ણ હોય ત્યારે તો વ્યાયામ કસરત બધું કરવાનું મન થાય પણ પેલામાં પેલું આપણે શું કરશું કે આદુ વાળી ચા પીશું જયારે સવાર પહેલું જ ચાલુ થાય ત્યારે એની શુભ શરૂઆતમાં આપણે આદુવાળી ચા થી કરીશું
બીજા જે છે ઘણા બધા પ્રકારના શાકભાજી છે ગરમ સૂપ જે છે ચા નાસ્તો જે છે પૌષ્ટિક ખોરાક જે છે એ વધારે પ્રમાણમાં લેવાતો હોય છે શિયાળો જે છે સ્વાસ્થ્ય માટે પણ સારો માનવામાં આવતો હોય છે ઘણા લોકો કો જે છે આ ઋતુમાં નિયમિત કસરત કરવાનું વધારે પસંદ કરતા હોય છે ઉનાળા અને ચોમાસા ની કસરત શિયાળા માં લોકો વધારે પ્રમાણમાં કસરત કરતા હોય છે
શિયાળામાં આપણેે જે આપડે બધા વસાણા ખાઈએ જોકે અડદિયા ને ગુંદર પાક ને મેથી પાક ને એ બધા વસાણા ખાઈએ ને એના કરતા જો આપણને સારામાં સારી તાજગી અને સારામાં સારા વિટામિન્સ જો મળતા હોય તો શિયાળામાં શું છે આપણેે વ્યાયામ ખૂબ જરૂરી છે
એટલે જ લોકો જે છે શિયાળામાં વધારે કસરત કરવાનું પસંદ કરતા હોય છે ઘણી શાકભાજી ઓ એવી કે જે શિયાળામાં આપણને વધુ પ્રમાણમાં ખવાતી હોય છે જે પાક અને આ જે પાક જે છે શાકભાજી અને બીજો જે પાક એ શિયાળાની ઋતુને અનુકૂળ હોય એવા ખુબ જ પ્રમાણમાં ઉતરતા હોય છે બજારમાં તાજી શાકભાજી પણ વધુ જોવા મળતી હોય છે ખેડૂતો માટે પણ આ સમય જે છે ખુબ જ મહ મહત્ત્વનું હોય છે બરાબર છેને
હા હા શિયાળામાં તો તમે જુઓ તો તમને એમ જ થઈ જાય કે વાલ વટાણા ચોરા અને પેલી તુવેર એ તો શિયાળામાં જ મળે પણ અત્યારે જોકે ઋતુ અના સાર બધું બારે માસ મળવા લાગ્યું છે પરંતુ જેટલું શિયાળામાં ખાઈ અને ભાવે એટલું એનું પ્રમાણ અત્યારે ભાવતું નથી હોતું અને પાચન એ ઉનાળા માં જ એક બધી વસ્તુ નું થતું હોય છે અલા શિયાળામાં જ બધી વસ્તુનું પાચન સારું થતું હોય છે
તમારી વાત એકદમ સાચી છે શિયાળામાં બજારમાં આપણને ઘણા બધા પ્રકારની લીલી શાકભાજી છે પૂરતા પ્રમાણમાં મળી રહે છે લીલી શાકભાજી પૂરતા પ્રમાણમાં મળે છે એટલા માટે આપણે શરીર પણ સારું એવું તંદુરસ્ત આપણે જળવાઈ રહ્યા છીએ અને સારી એવી આપણે શાકભાજી પણ ખાઈ શકીએ છીએ શિયાળામાં પ્રવાસન સ્થળો પર પણ ઘણી બધી ભીડ વધારે જોવા મળતી હોય છે કારણ કે સ્કૂલોમાંથી પ્રવાસન સ્થળે આ ઋતુ દરમિયાન જ બધા લોકોને લઈ જતા હોય છે ઠંડુ વાતાવરણ હોવાથી લોકોને ફરવાનું પણ વધારે પસંદ પડતું હોય છે પહાડી વિસ્તારોમાં પણ શિયાળાની સુંદરતા જે છે એ કંઈક અલગ જ જોવા મળતી હોય છે લોકો જે છે એ શિયાળામાં વધારે પ્રમાણમાં પહાડ ચઢવાનું પણ પસંદ કરતા હોય બરાબર છે ને.
હા હા જેવો છે કે આપણે જુનાગઢમાં જોઈએ તો ગિરનાર છે ત્યાં તો બહુ જ યાત્રાળુઓ સવારમાં શિયાળામાં ચઢાઈ કરતા હોય છે અને એમાં એ લોકો કાક કલાક કે એમ ચડી ઉતરી આવવાની હરીફાઈ પણ ગોઠવતા હોય છે.
જે તડકો હોય છે એ ખૂબ જ સુખદ લાભ આપતો હોય છે જેમ ઉનાળાનો તડકો હોય એ આપણને ના ગમે પણ શિયાળામાં જો થોડોક એવો તડકો પણ નીકળે ને તો એ આપણને ખૂબ જ ગમતો હોય છે કે એ તડકો પણ આપણને અહલાદક આનંદ આપતો હોય છે.
જે આપણે અત્યારે વિટામિન્સ ડી ની કમી આપણે જોઈએ છીએ પણ એ જે શિયાળામાં છે કે અત્યારે છે ગમે ત્યારે જો એ ખૂણું કૂણો તડકો આપણે શરીરમાં લેવામાં આવે તો વિટામિન્સ ડી ની બીટવેલ ની કમી ક્યારેય વર્તાતી નથી હોતી એટલા માટે હવે આપણે સવારનો જે કુણો તડકો છે અને ચાર થી પાંચ નો જે પણ કૂણો તડકો છે એ આપણેે લેવો જરૂરી છે.
હા શરમીને ગરમાહટ પણ આપતી હોય છે શિયાળામાં પ્રાણીઓ પક્ષીઓ પણ એનું અલગ જ વર્તન જોવા મળતું હોય છે પક્ષીઓ જે છે લાંબા અંતરથી સ્થળાંતર કરીને આવતા હોય છે અને કુદરત એક રસપ્રદ બની જતી જતું હોય છે શિયાળો અને કુદરતી પરિવર્તનો જે છે ઘણા બધા શિયાળા દરમિયાન આવતા હોય છે શિયાળામાં સ્વચ્છતા અને આરોગ્યનું ધ્યાન રાખવું એ પણ ખૂબ જ જરૂરી બની જતું હોય છે બરાબર ને
હા હા બરાબર છે અરે અ શિયાળામાં તો બીજા આપણે આપણે બીજા દેશ કહીએ એમાંથી જે પ્રાણીઓ આવે છે એને જોવાનો નજારો જ પણ કઈક અલગ હોય છે કેમ થાય કે એને જોયા જ કરીએ અને લાખોની સંખ્યા માં ઈ લોકો અહિયાં સફેદ સફેદ પાંખો વાળા જેવા કે બત્તક જેવા જ હોય એનું નામ મને અત્યારે નથી આવડતું પણ આપણેે એને જોવાની ખુબ જ આતુરતા પૂર્વક જોતા હોય છે રાહ કે ક્યારે શિયાળો આવે અને ક્યારે નવા નવા પક્ષીઓ અત્યારે જો કાગડા છે એ બહુ જ સંખ્યા ઓછી થઈ ગઈ છે અમુક જગ્યા એ એને વધારે છે પણ અમુક જગ્યાએ તો સાવ ઓછા હોય છે કાગડા જે ચકલીઓ પણ સાાવ ઓછી થઈ ગઈ હોય છે કારણ કે વૃ વૃક્ષ નું વધારે કટિંગ થઈ ગયું હોવાથી અ ચકલીઓ પણ ઓછી જોવા મળે છે અને તેના માળાઓ પણ ઓછા જોવા મળે છે.
હા તો આજે આપણે ઘણી બધી શિયાળા વિશે વાત કરી તો મને પણ આનંદ આવ્યો અને તમને પણ આનંદ. તાવ છે આભાર
હા હા આભાર.